હેલો
કેમ છો બસ હું એકદમ મજામાં
તમે કેમ છો
હું ભી એકદમ મજામાં
આજે હું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા ઈચ્છું છું બજેટ મુસાફરી અને લક્ઝરી મુસાફરી વચ્ચેનો ફરક
વાહ આ તો મજાનો ટોપિક છે મને મુસાફરીનો ખૂબ શોખ છે તેને તેમાં કઈ પ્રકારની મુસાફરી વધુ પસંદ કરો છો
સાચું કહું તો મને બજેટ મુસાફરી વધુ ગમે છે ઓછા ખર્ચામાં વધુ જગ્યા જોવાની મજા જ અલગ હોય
હું થોડો અલગ વિચારું છું ક્યારેક લક્સરી મુસાફરી પણ જરૂરી લાગે છે સારું હોટલ કમ્ફર્ટ અને ટેન્શન ફ્રી પ્લાનિંગ હોય તો સફર વધુ એન્જોય થાય
એ પણ સાચું છે પણ બજેટ મુસાફરીમાં એડવેન્ચર વધુ મળે છે ઘણી વખત લોકલ બસ ટ્રેન કે શેરિંગ વ્હીકલમાં જવાથી નવા અનુભવ મળે
હા લક્ઝરીમાં કમ્ફર્ટ મલે પન સરપ્રાઈઝ ઓજા મળે બધું પહેલાથી જ અરેન્જ હોય છે
તમે ક્યારે બજેટ ટ્રીપ કરી છે
હા એક વખત હું અને મારા મિત્ર રાજેસ્થાન ગયા હતા અમે હોટલમાં રહ્યા હતા અને લોકલ ફૂડ ખાધું હતું
પછી કેવું લાગ્યું
સારા સારુંમાં થોડું તકલીફ શરુમાં થોડી તકલીફ થઈ, પણ પછી મજા આવી ગઈ, હોસ્ટેલ માં બીજા રાજ્યના લોકો સાથે ઓળખાણ પણ થઈ હતી.
બસ આજ તો બજેટ મુસાફરીની ખાસિયત છે, લોકો સાથે વધુ ઇન્ટરેક્શન થાય.
તમે લક્સરી ટ્રીપ નો અનુભવ કર્યો છે ક્યારેય?
હા, એક વખત ફેમલી સાથે રિઝોર્ટમાં ગયા હતા, રૂમ સ્વિમિંગ પુલ બુફે બધું સરસ હતું.
તો પછી બજેટ કરતા લગજરી સારી નતી લાગી.
સારી તો લાગી પણ ખર્ચ ઘણો વધી ગયો, બે દિવસમાં જેટલો ખર્ચ થયો, એટલામાં હું ત્રણ નાની ટ્રીપ કરી શકું.
હા હા આ વાત પણ સાચી છે તમારી.
બજેટ મુસાફરીમાં પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
કઈ રીતે?
જો તમે ટ્રેન ટિકિટ પહેલા બુક કરો, સસ્તા હોટેલ શોધો અને લોકલ ટ્રાન્સપોર્ટ વાપરો, તો ખર્ચ ઘણો ઓછો થઈ શકે.
લક્ઝરી ટ્રીપમાં પણ પ્લાનિંગ કરતા બુકિંગ એજન્ટ વધુ કરી આપે છે, બધું કરી આપે છે.
એથી સમય બચે પણ પૈસા વધુ જાય.
એ હા તમે શું માનો છો નવી જનરેશન કઈ તરફ વધી રહી છે.
મારા હિસાબે ઘણા યંગ લોક કો બજેટ ટ્રાવેલિંગ તરફ જઈ રહ્યા છે.
કારણ.
સોશિયલ મીડિયા પર લોકો બેકપેકિંગ, સોલો ટ્રાવેલિંગ અને બજેટ ટ્રીપ્સના વીડિયો જોવે છે.
હા, હું પણ એવા વિડિયોઝ જોઉં છું લોકો દસ થી પંદર દિવસની ટ્રીપ ઓછા બજેટમાં પણ પૂરી કરી શકે છે.
અને એમાં અસલી મજા પણ હોય છે.
લક્ઝરીમાં પણ એક અલગ સેટિસફેક્શન હોય છે, ખાસ કરીને જો કોઈ વેકેશન માટે જતો હોય ત્યારે
બિલકુલ વેકેશનમાં લોકો રિલેક્સ થવા જતા હોય છે.
બજેટ ટ્રાવેલર ઘણી વખત હોટલ કરતા જગ્યા એક્સપ્લોર કરવાનો વધુ સમય આપે છે.
કરેક્ટ લક્ઝરી ટ્રાવેલર હોટેલની ફેસિલિટીઝ પન એન્જોય કરે છે.
મને લાગે છે કે બજેટ ટ્રીપ માણસને વધુ પ્રેક્ટિકલ બનાવે છે.
શું કઈ રીતે?
કારણ કે દરેક ખર્ચનો હિસાબ રાખવો પડે ડિસિશન કેરફુલી લેવું પડે.
આ વાત સાથે હું સેહમત છું.
લક્સરીમાં ઘણી વખત ખર્ચની ચિંતા ઓછી હોય છે.
પણ દરેક વ્યક્તિ લક્ઝરી અફોર્ડ કરી શકે એ જરૂરી નથી.
હા, એટલે બજેટ ટ્રાવેલિંગ લોકોમાં વધુ પોપ્યુલર છે.
તમે લોકલ ફૂડ વિશે શું માનો છો?
બજેટ ટ્રાવેલર્સ લોકલ સ્ટોલ્સ પર જમતા હોય છે.
અને લક્ઝરી ટ્રાવેલર્સ રેસ્ટોરન્ટ કે રિઝોર્ટ બૂફે પસંદ કરતા હોય છે.
હા, પણ લોકલ ફૂડથી અસલી કલ્ચર સમજવા મલે છે આપડાને.
એકદમ સાચું.
કોઈ એવી ઘટના યાદ છે, જ્યાં બજેટ ટ્રાવેલિંગનો ફાયદો થયો હોય.
હા, એક વખત ટ્રેઈનમાં મુસાફર કરતા એક લોકલ વ્યક્તિ સાથે ઓડખાણ થઈ હતી, તેને હમણાં ઘણી સારી જગ્યા બતાવી હતી, અને જે ગાઈડ બુકમાં પણ ન હતી.
વાહ, આ તો ખાસ અનુભવ છે.
લક્ઝરી પેકેજમાં આવી સ્પોન્ટેનિયસ વસ્તુ ઓછી મડે.
પણ ફેમિલી સાથે ટ્રાવેલ કરતાં કમ્ફર્ટ પણ જરૂરી છે.
હા, નાના બાડકો અથવા વૃદ્ધો સાથે હોય તો લક્ઝરી કે સેમી લક્ઝરી ઓપ્શન સારું રહે.
એકલે દરેક સ્ટાઇલની પોતાની વેલ્યુ છે.
એ બિલકુલ બજેટ કે લક્ઝરીમાં કોઈ સાચું કે ખોટું નથી.
મુસાફરીનો ઉદ્દેશ પણ મહત્વપૂર્ણ છે.
જો શીખવું હોય લોકોને મડવું હોય અને એક્સપ્લોર કરવું હોય તો બજેટ સારું.
અને જો આરામ કરો હોય તો લક્ષસરી સારું.
તમે આગળની ટ્રીપમાં શું પસંદ કરશો?
મને લાગે છે કે આ વખત બજેટ કઈ કરવું છે.
સારું, તમે ઘણા નવા અનુભવ મેડવશો
અને તમે?
હું પણ ક્યારેક લક્ઝરી ટ્રીપ કરીશ બેલેન્સ પન જરૂરી છે.
હા જીવનમાં પણ બંને નો અનુભવ હોવો જોઈએ.
બિલકુલ આખરે મુસાફરીનો ઉદ્દેશ્ય યાદ બનાવવો છે કેવલ પૈસા ખર્ચવો નથી.
ખુબ સરસ વાત કહી બજેટ હોય કે લક્ઝરી સફર યાદગાર હોવી જોઈએ.
સાચો મુદ્દો એ જ છે.
હા ચલો અલગ આ ટોપિક ફરીથી વાત કરીશું પછી.
છે ને પિછલી વખત આપણે બજેટ અને લક્ઝરી મુસાફરી વિશે વાત કરી હતી મને એક પ્રશ્ન પૂછવો છે?
હા પૂછો ને?
તમે જો પચાસ હજાર રૂપિયા આપો અને કહો કે એક જ ટ્રીપમાં બધા પૈસા વાપરો તો લક્ઝરી પસંદ કરશો કે અ બજેટ ટ્રીપ?
પેલા હું લક્ઝરી પસંદ કરતો હતો પણ હવે લાગે છે કે ત્રણ બજેટ ટ્રીપ વધુ યાદગાર બની શકે
હું પણ એવું જ માનું છું અલગ અલગ જ ગ્યા જોવાની તક મળે.
પણ લક્ઝરી ટ્રીપમાં જે કમ્ફર્ટ મળે છે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે.
કમ્ફર્ટની વાત કરીએ તો તમે સૌથી કમ્ફર્ટેબલ હોટેલ કયો જોયો છે?
એક વખત હિલ સ્ટેશનમાં એક સરસ રિસોર્ટમાં રહ્યો હતો સવારે રૂમમાંથી સીધો પહાડ દિખાતો હતો અમને.
વાહ એવા વ્યૂ માટે લોકો ઘણા પૈસા ખર્ચ કરે છે.
આ તમે બજેટ ટ્રીપમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ કયા રહ્યા હોય હતા?
હું એક વખત હોસ્ટેલમાં રહી હતી જ્યાં દુનિયા બહારના ટ્રાવેલર્સ હતા.
ત્યાં શું ખાસ હતું?
રાત્રે બધા સાથે બેસીને પોતાના સફરના અનુભવ શેર કરતા હતા.
આ તો એક પ્રકારની ફ્રી એજ્યુકેશન જેવું થયું.
બિલકુલ કોઈ નેપાલ વિશે વાત કરતો કોઈ કેરલા વિશે.
લક્ઝરી હોટલમાં આવું સોશિયલ એન્વાયરમેન્ટ ઓછું મળે.
હા ત્યાં લોકો પોતાના રૂમમાં વધુ સમય પસાર કરે.
તમે સોલો ટ્રાવેલિંગ કરી છે?
હા નાની ટ્ર્રીપ કરી હતી.
બજેટ તને થઈ?
બજેટ કારણ કે સો સોલો ટ્રાવેલર માટે ફ્લેક્સિબિલિટી વધુ હોય.
લક્ઝરીમાં પણ સોલો ટ્રાવેલિંગ સા થઈ શકે છે.
થઈ શકે પણ ખર્ચ વધી જાય.
સાચું છે મને લાગે છે બજેટ ટ્રાવેલર વધુ કોન્ફિડન્ટ બની જાય.
કેમ?
કારણ કે પોતે રૂટ શોધે બુકિંગ કરે અને પ્રોબ્લેમ સોલ્વ કરે.
આ સ્કીલ જીવનમાં પણ કામ લાગે.
એકદમ.
તમે ક્યારે મુસાફરીમાં પૈસા બચાવવા માટે ઇન્ટરેસ્ટિંગ ટ્રીક વાપરી છે?
હા હું ઓફ સિઝનમાં ટ્રાવેલ કરું છું.
એનો ફાયદો શું?
હોસ્ટેલ સસ્તા મલે અને ભીડ પણ ઓછી હોય.
બહુ સરસ આઈડિયા છે.
તમે?
હું લોકલ ટ્રાન્સપોર્ટ વાપરું છું ટેક્સી કરતા ઘણો સસ્તો પડે.
અને લોકલ લોકો સાથે વાત પણ થાય.
હા એ સૌથી મોટો ફાયદો છે.
લક્ઝરી ટ્રાવેલર્સ ઘણી વખત એરપોર્ટથી સીધા હોટલ છે.
હા અને બજેટ ટ્રાવેલર્સ વચ્ચેના રસ્તામાં પણ મજા શોધી લે.
હા હા સાચી વાત.
તમે ફોટો લેવામાં રસ રાખો છો?
ખુબ મુસાફ ફરીનો અડધો આનંદ ફોટોગ્રાફીમાં છે.
બજેટ ટ્રાવેલર ને લક્ઝરી ટ્રાવેલરની ફોટોમાં પણ ફરક હોય છે.
કઈ રીતે?
લક્ઝરી ટ્રાવેલર હોટેલ રિસોર્ટ અને ફેસિલિટીઝ ના ફોટો, મૂકતા હોય.
અને બજેટ ટ્રાવેલર લોકલ માર્કેટ, ગલીઓ અને લોકો ના ફોટા મુકતા હોય છે.
એક્ઝેક્ટ. લી.
મને લાગે છે કે બંને સ્ટાઇલની પોતાની સુંદરતા છે.
હા કોઈ પણ સ્ટાઈલ ખોટી નથી.
ફેમિલી સાથે હું લક્ઝરી પસંદ કરું.
અને મિત્રો સાથે?
બજેટ.
બરાબર સાચી વાત છે, બિલકુલ ચલો આજની વાત બહુ રસપ્રાદ છે.
હા બિલકુલ.
ખૂબ મજા આવી આગળ ફરી વાત કરશું.
હા પાકું મને પણ ખૂબ મજા આવી, ચલો.
આવજો.
આવજો.